હા. અવાજ આવે છે?
હા, બોલો-બોલો.
હા, કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ હું તો મજામાં છું. પણ મારી રૂમમેટ કાલે બીમાર થઈ તી તો મેં કીધું એ વિશે થોડી ચર્ચા કરીએ કે આપણા જીવનમાં આપણા જીવનમાં સ તુલિત આહાર હોવો જ જોઈએ આમ.
હા એ તો તમે સાચી વાત કીધી.
હા
અને સંતુલિત આહાર નું મહત્વ પણ ઘણું છે આપણા જીવનમાં.
એક પ્રસિદ્ધ કહેવત છે ને કે જેવું અન્ન તેવું મન.
હા એ તો સાચી વાત છે અને સ્વાસ્થ્ય જીવન એ જીવનની આમ સૌથી મોટી સંપત્તિ છે. અને સારું સ્વાસ્થ્ય જાળવવાનો સૌથી સરળ અને અસરકારક માર્ગ છે કે સંતુલિત આહાર આપણેે લેવો જોઈએ.
આ વાક્ય માત્ર કહેવત નહીં પરંતુ જીવનનું સત્ય છે. આપણું આપણું સ્વાસ્થ્ય વિચાર શક્તિ કાર્યક્ષમતા અને આયુષ્ય આપણા આહાર પર જ આધાર રાખે છે.
હા
અને સંતુલિત આહાર એ એવો આહાર છે, તેમાં શરીરને જરૂરી તમામ પોષક તત્ત્વો યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય માત્રામાં મળે છે.
હા એ તો
સંતુલિત આહાર એટલે માત્ર પેટ ભરવું નહીં પરંતુ શરીરને યોગ્ય પોષણ મળવું તે જરૂરી છે.
હા
અને આપણે દેખો સંતુલિત આહારમાં કેટલાક પોષક તત્વો હોય છે જેમ કે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ઘણાં ખનીજ તત્વો અને ફાઈબર અને મુખ્યત્વે આજકાલ લોકો ભૂલી જ જતા હોય છે જે પાણી પીવાનું
હા
એટલે સંતુલિત આહાર તો આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે.
હા અને આજના સમય પર પણ લોકો સ્વાદ પાછળ વધુ દોડતા હોય છે. અને સ્વાસ્થ્યને ભૂલી જાય છે પીત્ઝા બર્ગર કોલ્ડ ડ્રિંક્સ. અને અન્ય જંક ફૂડ નો વધુ પડતો ઉપયોગ શરીરને નુકસાન પહોંચાડે છે એટલે આવી ખાણી પીણી ના કારણે ડાયાબિટીઝ હૃદયરોગ અને અન્ય ઘણી બીમારીઓનું જોખમ વધી જતું હોય છે.
અને કહેવાય ને કે આહાર માત્ર ભૂખ સંતોષવાનું જ સાધન નથી. તે જીવનનો આધાર છે જે વ્યક્તિ સારું ખાય છે તે વધારે કાર્યક્ષમ ખુશ અને ઉત્સાહી રહે છે. જે ખોરાક શરીર સાથે મન અને મગજને પણ અસર કરે છે.
હા.
હ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મજબૂત શરીર અને મજબૂત મનથી જ મહાન કાર્યો થઈ શકે છે. તેથી યોગ્ય આહાર માત્ર શરીર માટે જ નહીં પરંતુ સમગ્ર વ્યક્તિત્વ માટે પણ જરૂરી હોય છે.
હા એ તો સાચી વાત કીધી તમે. અને સંતુલિત આહાર આપણા શરીરને પણ ઊર્જા આપતું હોય છે. હાડકા અને સ્નાયુને મજબૂત બનાવતું હોય છે. આપણી રોગ પ્ર્રતિકારક શક્તિને પણ વધારે છે અને મગજ જેને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે. સંતુલિત આહાર ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે તે યાદશક્તિ એકાગ્રતા અને અભ્યાસ કરવાની ક્ષમતા વધારવામાં મદદ કરતું હોય છે.
હા સાચી વાત છે. અને આમ દેખો તો સંતુલિત આહારના કેટલાક મુખ્ય ઘટકો જેમ કે કાર્બોહાઈડ્રેટ તે શરીરનું મુખ્ય બળતણ છે તે શરીરને ઊર્જા આપે છે. જેમકે આપણે ઘઉં ચોખા બાજરી આ બધામાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ મળી રહે છે. અને આજકાલ તો લોકોમાં વિટામિનની ઉણપ કેટલી જ થતી હોય છે. લોકો પૂરતો યોગ્ય ખોરાક લેતા નથી. અને તેના કારણે વિટામિનની કમી પ્રોટીનની કમી.